હલો.
હલો.
હા, શું ઘરો છો, વીદી બેન? મજામાં?
હા, બસ શાંતિ. મજામાં છું.
કંઈ બાજુ છો હાલમાં?
તો આમ ઘરે જ છો.
અચ્છા.
હા, મેં જવા દો ને. કાલે એક હેર સ્ટ્રેટનર મંગાયું. ઓનલાઇન તો એટલું આમ ખરાબ આવ્યું ને, કે તમે પૂછો અને પ હા. અને પાછું રિફંડ પણ નહોતું. પૈસા પણ ના માલે, અને મારું હેર સ્ટ્રેટનર પણ બગાડી ઉલટાથી.
પેલું રિપ્લેસમેન્ટ વાળું ઓપ્શન નહીં આવતું તમારે?
ના, અરે આ કેવું હતું કે મેં જસ્ટ ઇન્સ્ટામાં રીલ જોતી હતી ને? તો આમ કોઈ પેલી ઓફિશિયલ સાઈટ નથી. મેં ખરીદી કરીને ત્યારે
અચ્છા, હા. એટલે એ તો સમજી ગયો, ડુપ્લિકેટ માલ.
હા, સાચી વાત.
અરે રે, તમે આટલા ઇન્ટેલિજન્ટ થઈને આવું કર્યું?
અરે, કેવું થયું કે સસ્તુ? મળતું હતું અને તમને ખબર જ છે કે છોકરી તો આપણે સેલ પાછળ કેટલી ગાંડી હોય છે.
હા એ બી વાત સાચી શેર દેખાય નથી કે દોઅડી નથી
હા એટલે મેં ત્યાંથી લીધું એના લીધે નુકસાન થઈ ગયું મારે
હા બાકી મને ખબર છેને ત્યાં સુી ઓનલાન શોપિંગ કરવી તો મતલબ ઓફિશયલ સાઈટસ જેમકે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો એક વાર આપડી વાત ક્યાં સાંભળે કસ્ટમરની
હા.
તો કેવું ક હા
બોલો બોલો
બીજે તો કેવું કે તમે કોન્ટેક ના હોય એમનું કશું જ ના હોય સાઈડ ખાલી કેવું ટેમ્પરરી રન થતી હોય એમની એટલે વસ્તુ પહેરાય ને તો એમને તો પૈસા છૂટા થઈ ગયા
હા
અને આપડે કેવું કે ઓફિશિયલ વેબસાઈટ હોય એ લ કે એમેઝોન તમે કીધું એવી રીતે તો એમાં કેવું આપણને વેરાયટી પણ મળી રહેે.
હા બઉ મતલબ બઉ વેરાયટી મળે
હા અને પાછું એમાં કેવું નીચે રિવ્યુ નો ઓપ્શન આપ્યો હોય તો તમે આમ રિવ્યુ વાંચીને પણ લઈ શકો
હ હા એ બી પાછા જેન્યુન રિવ્યુ હોય કે ભાઈ જે યુઝરને જેવું લાગ્યું પ્રમાણે મળે રિવ્યૂ કરરે એક સારી બાબત કે ભાઈ બીજા જેને ખરીદવું એ ને એને પેલું મળે કે ભાઈ હા મારી માટે કેવું રેશે
હા અને આજના ડિજિટલ જમાનામાં તો કેવું ઓનલાઈન શોપિંગ આપણા જીવનનો મહવ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
હા એજ એજ હા કઈ બી વસ્તુ હવે મંગાવો ઘરે જ
હા અને ઇન્ટરનેટ અને સ્માર્ટફોન ની મદદ થી તો આમ લોકો ઘરે બેઠા છે કપડા પુસ્તકો હોય ઇલેક્ટ્રિક આઈટમ હોય યા તો ઘર ન કોઈ સામાન હોય તો અન્ય વસ્તુ આમ ખરીદી શકે કાય
હા એ તો છે અને મતલબ ઓફ રને ડિસ્કાઉન્ટ બી મતલબ ઓનલાઈન શોપિંગમાં મેં જોયું ને ઘણું સારું મળી જાય છે.
હા અને તમને પાછી પછી એ સમય પણ બચાવે છે ને પાછી મહેનત પણ તમારી બચાવે છે
હા એ વાત સાચી.
જોઈ લો ને કા હાલ તોું પેલું આપડે ઘણું ચાલી રહ્યું છે બિંલીકેટ
હા બ્લિન્કીટ દસ મિનિટ ઓર્ડર કરો દસ મિનિટમાં ઓર્ડર આવશે.
હા એટલે કેવું ક્યા તમારે કોઈ ઈમરજન્સી વસ્તુ જોઈતી હોય તો એમાં જો તમે ઓર્ડર કરો ને કમ તરત મળી જાય.
તરત મળી જાય તો મેં વાપર્યું નથી બટ એની તો બહુ એડસજોય
હા.
હમણાં પેલી કઈક ઓફર હતી ને એમાં હા જોરથી ચીલાઓ અને ચોકલેટ લઈ જાઓ.
હા એવી આમ ઓફરો સારી મળી રહે આપણે ઓનલાઈનમાં ઓનલાઈન ખરીદી કરવામાં
હમ્મ અને કેવું ઓફિશિયલ સાઈટમાં કેવું રિટર્ન અને રિપ્લેસમેન્ટ પોલિસી હોય ને તો મતલબ એક બહુ સારો ફાયદો કેમ કે હવે તમને વસ્તુ નથી ગમી
હા અને તમારે પછી ખરીદવી જ ના હોયને તો તમારા જે પૈસા ગયા હોયને એ પણ તમને પાછા
પાછા મળી જાય. પણ એમાં બી કેવું ખબર? લોકો ગેરફાયદો ઉઠાવે.
એવું?
હા.. રિટર્ન રિપ્લેસમેન્ટમાં કેવું કરે લોકો? કેમ દસ-દસ દિવસની વેલિડિટી હોયને મતલબ દસ દિવસના અંદર રિટર્ન કરવું
હા.
તો એક મારો ફ્રેન્ડ જ છે તો એને કેવું કર્યું એક વસ્તુ મંગાવી કપડા હતા. તો અઠવાડિયું પહેર્યા અને પછી રિટર્ન કરી દીધા. એટલે મને એમ એને નહી ગમ્યા હોય પેલો એટલે એ કહે કે મારે તો મેં તો ખાલી બધા બતાવવા પહેર્યા હતા અને હું તો કહે આવું કરું છું. કે મતલબ કોઈ ભી અ વોચ મંગાવી લીધી કે કશું મંગાવી લીધું તો થોડા દિવસ વાપરીને જેમ કે લગ્નગાળો છે તો
હા એ બહુ આમ્ ખરાબ આદત
આદત સારી ના કહેવાય.
હા. અને અમુક વસ્તુઓ તો આપણે આમ ઓફલાઈન લઈએ ને તો એ સારું રહે.
હા એબી છે. તમે ત્યાં શું સર્વિસ બેઇઝ વસ્તુઓ તો ઓફલાઈન જ લેવી.
હા.
કેમ કે ફ્લિપકાર્ટ, એમેઝોનમાં તમને સર્વિસ મતલબ ઇન ધ સેન્સ કે હવે તમે વોશિંગ મશીન લો છો. ફોન લો છો. તો બગડે તો તમે ત્યાં કોન્ટેક કરો? અને તમારો બહુ ટાઈમ બગડે દસ-પંદર દિવસ જતાં રહે.
હા.
વાત કરીએ આપણે તો. હવે ઓફલાઈન શોપિંગમાં કેવુ કે તમે દુકાનમાં તરત જઈને એને કહી શક બહુ પહલે ફોન છે. બગડ્યો તમારી વાત સાંભળેને, તરત કરી આપે એમ.
હા, અને ઓનલાઈન જો તમે ફોન લો તો, એવી આમ કંઈ સુવિધા ના મળે તમને.
હા. અને મળે તો બી એ તમને કેવું કે ભાઈ તરત ના થાય એમ. ટાઈમ લાગે પ્રોસેસ થતા કેમ કે બહુ બધા લોકોનું હોય, એવા સાંભળવું બધાનું બી મતલબ પેલું છેને. ટાઈમ લાગેને
હા, અને આપણે તો કેવું કે ઓનલાઈન શોપિંગમાં અમુકવાર કોઈ તહેવાર આવેને તો સેલ પણ આમ સારું મળી રહે.
હા હા એ તો સો ટકા. હમણાં મતલબ પેલું શું કેહેવાય? મહાશિવરાત્રીએ હતો સેલ આ હતો. પછી એમેઝોનનો તો કેવું મતલબ અ દિવાળી ટાઈમમાં સેલ આવે જ છે ખબર? ફોનસ્ અને ફોનસ્ છે. અને ખાસ્સી બધી જે મોઘી મોઘી વસ્તુ હોયને. તમને બહુ મતલબ વીસ-વીસ, પચ્ચીસ-પચ્ચીસ ટકા ડિસ્કાઉન્ટમાં મળતી હોય.
હા.
અને એવું બી ફ્રોડ નહી કર તા એ લોકો, કે મતલબ ખરાબ વસ્તુ ને જવા દે.
હા.
ને અમુક વાર તો કેવું કે ઓનલાઈનમાં તમને આમ ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા મલી શકે. ને હોમ ડિલ લેવલી થાય એ અલગ પાછું.
હા, એબી છે.
હા.
દિલી હવે તો પેલા તો વચ્ચે કેવું થતું ખબર ને ડિલવરી વાળા ફ્રોડ કરતા હતા.
એવું?
હા, મતલબ મતલબ પ્રોડક્ટ ઊંધી આઈ જતી હતી. સ્ટાર્ટિંગમાં ખબર?
હા, એ તો હા હા પુસ્તકમાં પણ અમ અમુક વાર એવું થાય કે, તમે મંગાઈ બુક કઈ હોય. અને બુક આવે પણ કઈ.
હા, પણ હવે હવે તો મતલબ સર્વિસ એમને બહુ સુધારી દીધી એ.
હા. હા.
બટ તમે ઓનલાઈન પ્રોડક્ટ મતલબ મંગાવો તો એમાં પેલું નહિ થતું સાઈઝમાં ડિફર. મતલબ આ એવું નહિ કે
હા, એ કપડા ના કેસ માં ઘણું જ
હા. કેમકે આપણેે એમ જ મંગાવી હોય. બટ બધા ટેલર નું માપ અલગ હો રહેતું હોય.
હા, હમણાં જ મારા પપ્પા એ શોર્ટસ મંગાયા હતા.
હા.
એ શોર્ટસ મારા ભઈનીને એમને મારા ભઈની તો મોટી સાઈઝ છે. એ શોર્ટસ એમને એમની સાઈઝ નો ઓર્ડર કર્યા હતા. પણ આયા મારા ભાઈની સાઈઝ ના. હા. એટલે કપડા ની બાબતમાં તો તમે ઓફલાઈન અ ખરીદી કરવાની પસંદ કરો ને તો એ સારું રે. કેમ કે તમે ઓફલાઈનમાં લાઈક તમે દુકાનમાં જઈને વેરાયટી પણ જોઈ શકો અને જો ઇન કેસ તમારે બદલાવાનું થાય. તો ત્યાં જઈને બદલાઈ શ
અને અને પેલું આપડે મતલબ કાપડ ફીલ કરી શકીએ. કે ભાઈ હા કેવું છે? આપડે ગરમી માટે રેવ લેવું છે કેવું રહેશે. ફીલ કરીને આપડે મતલબ જોઈ શક
હા, સાચી વાત એ તો. અને તમે જો દુકાનમાં ખરીદી કરવા જાવ કપડાં ની. તો તમને એક વાર એ કસે પણ ખરો, કે તમે એકવાર ચેક કરી લો તમારી સાઈઝ નું આવે છે કે નથી આવતું.
હા, અને ઘણી વાર હલ આપડે સાઈઝ કમ્પ્લેટ આવતી હોય. બટ કેવું કલર મતલબ ફો ફોટામાં અલગ દેખાતો હોય. અને પહેરીયે ને આપડે તો આપડે ઉપર સુટ ના થાય. કા તો એ કલર જ મતલબ થોડો ડીમ પડ્યો હોય. શર્ટ કે ગમે તે.
હા. એટલે અને અમુક વાર તો કપડા પણ તમે જોવોને તો એવા આપે છેને કે તમે એક વાર ધો ને તેમાં અડધો કલર તો
જતો રે. અને આપડે દુકાનમાં તો કેવું કે ભાઈ બોલી કરી, કે ભાઈ કલર તો નહી જાયને?
હા, અને પેલું કે પણ ખરું કે હા બેન નય જાય તમારે કલર. અને રિટર્ન પણ પાછા કરીએ આપે.
હા રિટર્ન ભી કરી્ આપે. તમારો સા એસ સૌથી સારો એક્સપિરિયન્સ કયો રહ્યો ઓનલાઈન કે ઓફલાઈન?
મને તો ઓફલાઈન જ ગમે છે. હાલ તો
અચ્છા
હે હેર સ્ટ્રેટનર પછી
એ તો ખરાબ અનુભવ રહ્યો તમારો
હા કેમ કે હું જો હાલ એ વસ્તુ જો અહીંયા ઓફલાઈન લીધી હોત. તો હું એને જઈને કહી પણ શકત કે આ તમે બરાબર નથી આપી. મને રિટર્ન કા પૈસા કરો કા તો મને બદલી આપો.
હા એ છે, હા એ તો સાચ
પણ ઓનલાઈનમાં તો એવું કઈ થતું નહી હવે. ફ્રોડ કેસિસમાં.
બ્રિટનમાં બી એ તો અમુક વાર તો મતલબ ફોન જ ના ઉપાડે. આપડે મતલબ જે બીજા બીજા વેન્ડરસ
હા, અને અમુક વાર તો ડિલવરી પણ લેટ કરી દેતા હોય છે એ લોકો.
હા, એબી એબી, મતલબ એક મેન પોઈન્ટ હ.
હા, કેમ કે અંદર આપણેે જોઈએ ડેટ. તો ડિલવરીની ડેટ અલગ હોય ને આપણી જોડે જયારે સામાન પહોંચે ત્યારે પણ આમ અલગ હોય
ચલો વાંધો નઈ હવે મળીએે તો
હા હા વાંધો નહી સારું હા